હાલો!
હા, શું કરી રહ્યાં છે મિત્ર?
તો આજે હું તમને ઓનલાઈન શોપિંગ વિશે અનુભવ
હા હા. શું શોપિંગ કરી રહ્યા છો?
હા હા શોપિંગ કરી રહ્યો છુ.
વા હા. તો, સારું કેવાય! ને આજે હું પણ તમે જે છે, એ શોપિંગ વિશે થોડી ઘણી માહિત મેળવા માંગતો છું. તો, શું તમે મને થોડી ઘણી માહિતી આપશો મિત્રો એના વિશે?
અમેય આપીશ.
હા તો કહો મને.
તો આજે હું તમને ઓનલાઈન શોપિંગ નો અનુભવ વિશે માહિતી આપી રહ્યો છું.
અ આધુનિક યુગમાં ઇન્ટરનેટ અને સ્માર્ટફોન વિકાસ કારણે ઓનલાઈન શોપિંગ ખૂબ જ લોકપ્રિય બન્યું સે. આજે લોકો ઘરે બેઠા કપડા, મોબાઈલ, પુસ્તકો કરિયાનું, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ અને અન્ય જરૂરી સામાન્ય સરળતા થી ખરીદી શકે છે. ઓનલાઈન શોપિંગ સમય અને મહેનત બંનેની બચત થાય સે. મને પણ ઓનલાઈન શોપિંગ કરવાનો ખુબ જ સારો અનુભવ થયો છે. થોડા સમય પહેલાં, મેં મારા એક શોપિંગ સ્પોર્ટ્સ શૂઝ ઓનલાઈન મંગાવ્યા હતા. ખરીદ્યા કરતા પહેલા, મેં વિવિધ વેબસાાઈટ પર તેની કિંમત ગુણવત્તા, ગ્રાહક અભિપ્રાય અને સ્ટાર રેટિંગ જોયા. અલગ અલગ બ્રાન્ડની સરખામણી કર્યા પછી મેં યોગ્ય કિંમતમાં સારા ગુણવત્તા વાળા શૂઝ પસંદ કર્યા. ત્યાર બાદ મેં ઓનલાઈન ઓર્ડર આપ્યા. અને ડિજિટલ પેમેન્ટ દ્વારા ચુકવણી કરી. અને તરત જ ઓર્ડર કન્ફર્મેશન સંદેશ મળ્યો. થોડા જ સમય પસ ડિ -ડિલવરી બોય મારા ઘરે પાર્સલ લઈને આવ્યા. મેં પર્સનલ પાર્સલ ખોલીને જોયુ તો શુઝ ખુબ જ સુંદર અને સારી, સારી ગુણવત્તા વાળા હતા. તેનો રંગ, ડિઝાઇન અને સાઈઝ વેબસાઇટ પર બતાવ્યા મુજબ જ હતા. મેં તેને પેરીને જોયા તો તે ખુબ જ આરામદાયક લાગ્યા અને ખરીદીથી હું, ખૂબ જ ખુબ જ ખુશ થયો, ઓનલાઈન શોપિંગ ઘણા ફાયદા છે. સૌથી મોટો ફાયદો એ છે કે, આપણે ઘરે બેઠા કોઈ પણ સમય કરી શકે છે. બજારમાં જરૂર પડતી નથી, વિવિધ કંપનીઓની વસ્તુઓ અને ગુણવત્તાની સરખામણી સરળતાથી કરી શકાય છે. ઘણી વખત ડિસ્કાઉન્ટ, કેસબેક, અને સારા ઓફર મળતી હોવાથી, પૈસાની પણ બચત થાય છે. હે ઉપરાંત હોમ ડિલવરી સુવિધા હોવાથી ખદે-ખરીદેલી વસ્તુ સીધી ઘરે મળી જાય છે. જોકે ઓનલાઈન શોપિંગ કરતી વખતે, કેટલીક સાવચેતી રાખવી જરૂરી છે. હંમેશા વિશ્વનીય વેબસાઇટ અથવા એ પરથી ખરીદી કરવી જોઈએ. પરંતુ ખરીદતા જ પહેલા તેનું રિવ્યુ, રેટિંગ અને પોલિસી વાંચવી જોઈએ, કોઈ પણ અજાણી લિંક પર ક્લિક ના કરવું.
હા મિત્ર, તમારી આ વાત સાચી જ છે. કારણ કે આપણેે જે એવું કઈ વસ્તુ લઈએ તો એ આપણડે જોવું જોઈએ. મેં એક કઈ એમ સારી હોય, તે પણ આપડે જે જે ટકાઉ ભણવું ને, એવું બધું જેનું રેડ છે, જે સ્ટાર છે, એ પણ જોવા જોઈએ ને એ મેં હા હું જો કઉં તો જે આપડે આ જે ઓનલાઈન શોપિંગ છે તો જે ઓનલાઈન શોપિંગ છે, એટલે કે, જે ઇન્ટરનેટ દ્વારા કોઈ પણ વસ્તુ અથવા સેવા ખરીદવાની જે પ્રક્રિયા છે ને તમને ખબર જ છે કે, આજના જે ડિજિટલ યુગમાં લોક કો મોબાઈલ, કમ્પ્યુટર અથવા ટેબલેટ દ્વારા ઘર બેઠા જ કપડા, ઇલેક્ટ્રોનિક, પુસ્તકો, કળિયાનું, દવાઓ, ફર્નિચર્સ ને અન્ય બધી એવી વસ્તુઓ ખરીદી શકે છે. ને આ પદ્ધતિ એક ખરીદી ની રીતને વધુ સરળ બનાવી છે. એ તો તમને ખબર જ છે ને, આ જે પદ્ધતિ છે, એનાથી ઝડપીથી આપણને જે પણ જે જોઈતું હોય એ મળી જતું હોય છે, તો આ જે પદ્ધતિ અ આ પદ્ધતિ છે. તો જે ઓનલાઈન પ્રક્રિયા છે, એના વિશે હું વાત કરું તો એમાં ઓનલાઈન જે છે. અ શોપિંગ કરવાનું, તો એમાં જે જો પ્રથમ જે આપણે જોવા જઈએ, તો ઓનલાઈન શોપિંગ વેબસાઇટ અથવા ઇફ આપડે ખોલવી પડે. ને પછી એકાઉન્ટ બનાવીને લોગીન કરવું પડે એની અંદર. ને જરૂરી વસ્તુઓ શોધવી જેમ કે તમે કહ્યું એ પ્રમાણે સૂઝ કે, કપડા કે જે કઈ પણ આપણને વિગતો જોઈતું હોય એ આપણે જોવી. ને એ પછી વિગતોની આપણે કિંમતો કે ફોટા રેકોર્ડિંગ રિવ્યુ ને એવું બધું આપણે તપાસવું પડતું હોય છે મિત્ર. ને પછી તે જે વસ્તુ છે એનો આપડે કાટૅ જોવો. ને પછી એનું આપડે માટે એ પશી થઈ ગયું. પછી આપડે ડિલિવર માટેનું આપણું પોતાનું સરનામું નાખવું અ પડતું હોય છે. ને એમાં પણ સરનામા આપડે આપડો જે ઘરનો નાખી દેતા હોય કે પછી આપણે જે ઘરની અ સુધી ન આવતું હોય, તો પછી આપડે નજીકની જે રેન્જ હોય કે અહિયાં સુધી ઓનલાઈન વા આવે, હાલના સમયમાં તો તમને ખબર જ છે, કે અમુક ગામડાઓ વિસ્તાર છે ત્યાં સુધી એની સુવિધા નથી પણ હમણાં તો શહેરોમાં તો બધે જ જેવી એમ. છે. ને એમાં પણ તમને ખબર જ છે, કે પેમેન્ટની પદ્ધતિ આપડી પસંદ કરવાની હોય છે, જેમાં તમને ખબર છે યુ પી આઈ ડેબિટ, ક્રેડિટકાર્ડ, નેટ બેંકિંગ વોલેટ અથવા કેશ ઓન ડિલિવરી એવા બધા ઓપ્શન આપેલા હોય છે. પછી એ કરીને પછી ઓર્ડર કન્ફર્મ કરવાનો હોય છે આપડે મિત્ર. ને પછી જે વેચનાર ઓર્ડરપેક કરીને કુરિયર દ્વારા આપણ આપણને મોકલે છે. ને નિર્ધારિત સમયમાં વસ્તુ જે છે એ ગ્રાહક જે છે એ ઘર સુધી આપણને પહોંચાડવામાં આવે છે. ને તમને ખબર જ છે કે જે શોપિંગ છે એની આપડે અ મુખ્ય વિશેષતાઓ જે છે. તો ટ્વેન્ટી ફોર બાય સેવન ખરીદી સુવિધા આપ આપણને ઉપલબ્ધ છે ઘર સુધી આપણને ડિલવરી મળી રેય તો બધા આપણને ખુબ જ કેવા સરસ અ વાત છે. ની વિવિધ બ્રાન્ડસ અને પ્રોડક્ટની ઉપલબ્ધતા છે. ભાવની સરળતા સરક સરખામણી, ડિસ્કાઉન્ટ, કૂપન અને કેશબેક ઓફર ઓર્ડર ટ્રેકિંગ સુવિધા, રિટર્ન અને રિફન્ડ વ્યવસ્થા એટલી બધી જે જે છે. એ આપડે ઓનલાઈન શોપિંગની અંદર આપણને મળી રહે. રે છે. હમ ઓનલાઈન શોપિંગને જે આપણે ફાયદા એમ એની વાત કરીએ. તે એમાં જે છે એ સમય અને મુસાફરીનો જો ખર્ચ છે, એ આપડો બચે, લાંબી લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. એક જ જગ્યાએ હજારો વસ્તુઓ ઉપલબ્ધ હોય છે. ગ્રાહકોના રિવ્ય જોઈને યોગ્ય નિર્ણય લઈ શકાય છે. ખાસ તહેવારો દરમિયા એમ મોટી સૂટ મળે છે. ગામડા સુધી પણ વસ્તુઓ પહોંચે છે. ડિજિટલ પેમેન્ટથી વ્યવહાર સરળ બને છે. ને આપડે એમ જોવા જઈએ. તો જે ઓનલાઈન શોપિંગના આપણે આ ફાયદા જોયા પણ એના કેટલાક મિત્ર ગેરફાયદાઓ છે. જેમાં ઓનલાઈન શોપિંગના જો આપણે ગેરફાયદા જોઈએ તો વસ્તુ ખરીદતા પહેલા જોઈએ કે સ્પર્શી શકતા નથી આપણે. ક્યારેક ખોટી અથવા નકલી વસ્તુ પણ આપણને મળી શકીએ. અથવા તો ડિલિવરીમાં વિલંબન થઈ શકે. છેતરપિંડી અથવા સાયબર ફ્રોડનો જો ખમ રહે છે એની અંદર. ને રિટર્ન અથવા રિફંડમાં સમય લાગી શકે છે. ઇન્ટરનેટ અને સ્માર્ટ ડિવાઇસ જરૂરી છે એના માટે. ને મિત્ર તમને ખબર જ છે કે એમાં જો આપણને જો ઇન્ટરનેટ કે પછી જે પણ કઈ એવા બધા આપણેે મોબાઈલ ફોન કે એવું બધું ના હોય. તો આપણે એનું અ આપણેે એ કરતા નથી. તો જે અમુક એવા લોકો કે જે લોકો પાસે અમુક કેવા મોબાઈલ નથી કે સ્માર્ટફોન નથી. તો એ લોકો એનો લાભ નથી લઈ શકતા મિત્ર. તો એ એ આ દુઃખની વાત છે. પણ હમણાં ધીરે ધીરે અપડેટ વર્ઝન આવી જશે ને. તમને ખબર જ છે કે એમના ડીજી ટલ ઇન્ડિયા એવું બધું આપડે કહેવાય. ને મિત્ર તમને ખબર જ છે કે જયારે ઓનલાઈન શોપિંગનો જે અનુભવ છે. એ પેલાના સમય દરમિયાન એટલા બધા કરતા ન હતા. પણ હમણા હાલના સમયમાં ધીરે ધીરે એનું સમય ખુબ જ વધી રહ્યો છે. જેથી કરીને જે પણ કઈ આપડી આવનારી પીડી છે. એહો ને અમણાં હાલની જે પીડી છે એનો સમય બચી રહ્યો. એનો આપડે એમ જોવા જઈએ તો ઓનલાઈન શોપિંગ એ આધુનિક જીવનનો મહત્વ પૂર્ણ ભાગ બની ગયું છે. એ તે સમય બચાવે છે, ખરીદીને સરળ બનાવે છે અને ગ્રાહકોને અનેક વિકલ્પો આપે છે. જો સાવચેતી પૂર્વક અને વિશ્વનીય પ્લેટફોર્મ પરથી ખરીદી કરવામાં આવે તો ઓનલાઈન શોપિંગ સુરક્ષિત અનુ અને લાભદાયક સાબિત થાય છે એ તો તમને મિત્ર ખબર જ હશે. ને મિત્ર તમે જે કઈ પણ તમારો જે કિંમતી સમય મને મારા માટે ફાળવ્યો. એ બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું.